હલો.
હલો.
હેલો મિત્રો કેમ છો.
હેલો હું મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું. આજે આપણે શિયાળાની ઋતુ વિશે વાત કરીએ. મને લાગે છે કે શિયાળાનું ઘણા લોકોને મનપસંદ ઋતુ હોય છે.
હા ખરેખર. શિયાળામાં વાતાવરણ ખૂબ ઠંડુ અને આનંદદાયક હોય છે. ઉનાળાની ગરમી પછી ઠંડી હવા ખૂબ સારી લાગે છે.
ભારતમાં શિયાળો સામાન્ય રીતે નવેમ્બર થી ફેબ્રુ ફેબ્રુઆરી સુધી રહે છે.
જોકે દરેક રાજ્યમાં તેની અસર અલગ અલગ હોય છે.
સાચી વાત ભારત ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ ખૂબ ઠંડી પડે છે અને કેટલાક વિસ્તારોમાં બરફ પણ પડે છે જ્યારે ગુજરાતમાં ઠંડી પ્રમાણમાં ઓછી હોય છે.
શિયાળામા, સવારે વહેલા ઉઠવું થોડું મુશ્કેલ લાગે છે. ધુમ્મસ, હોવાથી ઘણી વખત રસ્તા પણ અસ્પષ્ટ જેવા, દેખાવા લાગે છે.
હા, પરંતુ સવારે ચાલવાની અને કસરત કરવાની મજા, પણ શિયાળામાં જ આવે છે.
ડોક્ટરો પણ કહે છે, કે નિયમિત કસરત અને સવારની ની તાજી હવા, શરીર માટે ખુબ આરામદાયક, અને દરરોજ સવારે ચાલવા જવું અને વોકિંગ કરવુ, એ ખૂબ સેહત સારુ, સારુ છે.
શિયાળામા, લોકો ગરમ કપડાં પહેરે છે. જોકે સ્વેટર, જેકેટ, મફલર અને હાથમાં મોજા, તે શરીરને ઠંડીથી બચાવે છે.
ગરમ ચા, કોફી, સૂપ અને ગરમ દૂધ પીવાથી પણ અલગ જ કઈ મજા આવે છે.
અને શિયાળામાં ઊંધિયું, ગાજરનો હલવો તલના લાડુ, ચિકકી મેથિના મુઠિયા તેમજ અનેક વિવિધ, પૌષ્ટિક વાનગીઓ ખૂબ પણ લોકો ખૂબ પસંદ કરે છે.
શિયાળો સ્વાસ્થ્ય માટે પણ સારો માનવામાં આવે છે. આ ઋતુમાં ભૂખ સારી લાગે છે, અને ઘણા લોકો નિયમિત કસરત તને
ખુબ સારી રીતે કરે છે.
પરંતુ ઠંડીમા, સાવચેતી રાખવી પણ જરૂરી છે. ખાસ કરીને, નાના બાળકો અને વૃદ્ધોને, ગરમ કપડાં પહેરાવી રાખવા પડે છે. તેમને ઠડુ, પીવાની મનાઈ કરવામાં આવે છેને, તેમનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે.
સાચુ ખૂબ ઠંડીના બહાર જવું હોય, તો ગરમ કપડા પહેરવા જોઈએ અને એ પૂરતું નથી પરંતુ ગરમ પાણી પીવુ જોઇએ અને જેલીની, લાઈફમા આપણે કસરત અને એનું સંચલન જાળવી, રાખવુ જોઈએ
શિયાળામાં ત્વચા સૂકી થઈ જાય છે, તેથી પાણી પૂરતું પીવુ અને મોરાઈઝસ નો ઉપયોગ, કરવો જોઈએ, દૂધમાંથી કાઢેલી, મલાઈ ની અંદર હળદર નાખી તે હાથ, પ પગમાં લગાવવુ, જોઈએ તેનાથી શરીર સૂકું નથી પડતુ
કેટલાક, લોકોને શરદી, ઉધરસ અને તાવ જેવી સમસ્યા પણ થાય છે. થી સ્વચ્છતા, અને સારો ખોરાક ખૂબ જરૂરી બની જાય છે.
આ ઋતુમાં લીલા શાકભાજી અને તાજા ફળો પણ વધુ મળે છે. તે શરીરને જરૂરી વિટામિન અને પોષક તત્વો આપે છે. .
શિયાળો ખેડૂતો માટે પણ મહત્વનો સમય છે. ઘણા પાક આ ઋતુમાં ખુબ સારા પ્રમાણમાં થાય છે.
હા ઘઉં, ચણા, જિરુ અન્ય ઘણા પાકોનું ઉત્પાદન શિયાળામાં થાય છે. .
ઘણા લોકો શિયાળામાં પ્રવાસ કરવાનું પસંદ કરે છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં બરફ જોવા જવાનું લોકોને ખૂબ જ ગમે છે.
પરિવાર સાથે પિકનિક અને બહાર ફરવાની પણ મજા આવે છે. કારણ કે હવામાન આરામદાયક હોય છે.
શિયાળામાં દિવસ નાનો અને રાત લાંબી હોય છે. તેથી લોકો વહેલા ઘરે પહોંચી પરિવાર સાથે સમય વિતાવે છે. હે.
સાચી વાત પરિવાર સાથે બેસીને વાત કરું હોય. ગરમ ચા પીવી સમય પસાર કરવો ખૂબ આનંદ આપે છે.
પરંતુ શિયાળામાં પર્યાવરણની પણ કાળજી રાખવી જોઈએ. બિનજરૂરી રીતે કચરો કે પ્લાસ્ટિક સળગાવવાથી આ વાતાવરણ ખુબ પ્રદુષણ વધે છે.
આપણે સ્વચ્છતા રાખવી જોઈએ અને પર્યાવરણને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
હા દરેક ઋતુઓ પોતાનું મહત્વ છે. શિયાળો આપણને આરોગ્ય આનંદ અને પરિવાર સાથે સમય વિતવવાની તક આપે છે.
હા અને જો આપણે યોગ્ય કાળજી રાખીએ તો શિયાળાની ઋતુ ખૂબ આનંદદાયક બની શકે. મિત્રો મને શિયાળાની એક વાત ખૂબ ગમે છે. આ ઋતુમાં સવારે ચાલવા જઈએ તો ખૂબ તાજગી અનુભવાય છે. ઠંડી હવા મનને શાંતિ આપે છે.
હા મને પણ ઘણા લોકોને આ ઋતુ. યોગ, કસરત શરૂ કરે છે. શિયાળામાં કસરત કરવાથી શરીર વધુ સક્રિય બને છે. અને તે તેની સાથે-સાથે આપણેે દરરોજ અડધો કલાક . તો આપણું શરીર ખુબ જ સ્વસ્થ રહે છે અને સ્વાસ્થ્ય પણ એના ના કારણે સારું રહે છે.
શાળાઓ અને કોલેજોમાં પણ શિયાળામાં ઘણી રમત ગમતની સ્પર્ધાઓ યોજાય છે. . ઠંડા વાતાવરણમાં રમવાની મજા અલગ જ હોય છે.
સાચી વાત ક્રિકેટ, ફૂટબોલ કબડ્ડી અને ડોર જેવી રમતોમાં વિદ્યાર્થીઓ ઉત્સાહથી ભાગ લે છે.
શિયાળામાં લગ્નની સિઝન પણ હોય છે, ઘણા પરિવારો
હા, કારણ કે આ સમયે હવામાન આમાં આરામદાયક હોય છે, અને મહેમાનોને પણ કોઈ તકલીફ પડતી નથી,
શિયાળામાં ઘણા તહેવારો પણ આવે છે, લોકો પરિવાર અને મિત્રો સાથે ખુશીથી ઉજવણી કરે છે,
પરિવાર સાથે સમય પસાર કરવો ગરમ ભોજન લેવું સાંજે એક સાથે બેસીને વાતો કરવી ખૂબ આનંદ આપે છે.
પરંતુ શિયાળામાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોનું પણ ધ્યાન રાખવું જોઈએ, જેમની પાસે ગરમ કપડાં ના હોય, તો તેને આપણી પાસે પડેલા જૂના કપડાં હોય તે આપ આવવું જોઈએ તેનાથી તેમને મદદરૂપ થઈ શકાય
એકદમ સાચું જો આપણેે જૂના સ્વેટર તાબડા અથવા ગરમ કપડા કપડા જરૂરિયાતમંદ લોકોને આપીએ તો ખુબ સારું કામ અને પુણ્ય કરેલું કહેવામાં આવે છે,
શિયાળમાં પ્રાણીઓ અને પક્ષીઓને પણ ખોરાક અને પાણીની જરૂર પડે છે, તો તેમના માટે પાણીના ગમલા ભરવા જોઈએ, ખાવાની વ્યવસ્થા કરવી જોઈએ આપણે તેમના માટે માટે પણ થોડીક વ્યવસ્થા કરીએ તો પક્ષીઓને પણ ખોરાક મળી રહે
હા, માનવતા એ જ છે કે આપણે માત્ર પોતાના વિશે નહી પરંતુ બીજા લોકોને પ્રાણીઓ વિશે પણ વિચારીએ,
મને લાગે છે કે દરેક ઋતુ આપણને કંઈક નવું શીખવે છે, શિયાળો આપણને શિસ્ત સ્વાસ્થ્ય અને પર પરિવારનું મહત્ત્વ સમજાવે છે,
તમારી સાથે વાત કરીને મને ખૂબ આનંદ થયો,
હા, મને પણ ખૂબ આનંદ થયો.